ઓ
હલો અવાજ આવે હ બેેન તમને? હા હા સંભળાય છે બેન કેમ છ તમે સારું છે?
હા સારું છે. સારું છે બસ આજકાલ ગરમી એવું લાગે છે.
હા સાચી વાત છે એ તો કેમ ને આજે તો આટલી બધી ગરમી લાગ ગઈ ને મને કે શું કેવ એમ આટલું બધું તાપમાન વધી જાય છે ને કે આ શું કેવાનું એમ એમ અમુક એ થાય કે એસી લઈને જ ફરું ને એવું થાય તો આ તું જોઈ શકે ને કે આ વાતાવરણ પર્યાવરણમાં છે ને તો આટલું બધું પ્રદુષણ થઈ ગયું છે ને કે આટલું બધું તાપમાન વધે છે. દિવસે દિવસ ને તું વાતાવરણ ભી જોઈ શકે ને કે અમુક વાર બહુ બધી ઠંડી પડે બહ તો તાપ પડે. કોઈ વાર વાવાઝોડું આવે ને એવું આ બધુ ક્લાઈમે, વાતા, પર્યાવરણ પર આમ અસર થતી જ રહી પેલાના કાળમાં કેવું હતું કે અમે જ્યારે નાના હતા ને ત્યારે તો મે તને કેમને ત્રણ ત્રણ મહિને ઋતુનુંું ચેન્જ આવતું હતું પણ હમને તો તું જોઈશ. જોઈશ ને તો અ સવારે ઠંડી હોય તો બપોરે ભડકો બહ બ બ. તરે બધતો તાપ હોય પછી રાતે પાછી ઠંડી નાખી તો કે માનવ શું કરે છે કે માણસ લોકો શું કરે છે કે ઝાડ કાપી નાખે છે. એની જગ્યા પર ઘર મોટું ઉભા છે તો આના લીધે શું થાય છે કે પર્યાવરણ પર બહુ મોટી અસર પડે છે ને બીજું જુએ કે માણસો છે ને શું કરે છે જગ્યા જગ્યા કંપની ઊભી કરી છે. પછી એ કંપનીમાંથી જે પ્રદુષિત વાયુ બહાર આવે છે પછી આ વાયુના લીધે શું થાય છે હવા જે છે એ પ્રદુષિત થઈ છે ને આવા હવા પ્રદુષિત થવાના લીધે આ ગ્લોબલ વોર્મિંગ થાય છે ને પર્યાવરણ પર બહ બહુ મોટો અસર થાય છે શું કેવો તમારું શું માનવું છે તેમાં બરે ક સા
જે ઉદ્યોગ વિસ્તારની આસપાસ છે ત્યાં તો પાણી નું પ્રદુષણ હવાનું પ્રદુષણ વધુ પ્રમાણમાં જોવા મળે છે કારણ કે ઘણા વખતથી ફેક્ટરીઓમાંથી જે નીકળતું રસાયણયું પાણી છે તે સીધું નદી કે નાણાંમાં છોડવામાં આવે છે કે હવામાં છોડવામાં આવે છે જેના કારણે જમીન ની ગુણવત્તા પણ ખરાબ થાય છે અને ખેતી પણ પર અસર પડે છે ને આ વાયુ નું પ્રદુષણ વધતું ચાયલું છુ ને આ વાયુ પ્રદુષણ ના લીધે થતું શું છે કે લો લોકો મા સ્વસ્થ ની તકલીફ તકલીફ થવા લાગી છે કે બીજી બધી જે હોય બીજી બધી વસ્તુઓમાં એ લોકોને તકલીફ સામો કરવો પડે છે તો એજ વસ્તુ છે કે એ બધાનું કારણ કોણ એ બધાનું કારણ આપણે જ છે કારણ કે ફેક્ટરીઓ તો જે કરે છે તે તો ચાલો આપણે સમજીએ પણ આપણે માણસ બી જે છે કે કચરો ગમે ત્યાં નાખે છે ખુલ્લામાં કે પછી આપડે ડ્રેનેજમાં બી કશે ના કશે નાખી દે છે કે ચા પત્તી નાખી દે છે કે શેમ્પુ ના પડીકા નાખી દે છે ને ડ્રેનેજમાં બી બ્લોકેજ થઈ જાય છે એના લીધે થતું શું છે કે આપણે ગટર લાઈન બી ગમે ત્યાં બહાર નીકળી આવે છે ઓવરફ્લો થતી જાય છે તો પછી ગંદગી થતી જાય છે તો એના એનું કારણ કોણ એનું કારણ બી આપણે જ છે તો આ અટકાવવા માટે આપણે જ જવાબદાર છીએ ફેક્ટરી તો છે જ પણ સરકારને બી કઈ પગલા લેવા જોવઈ કે આ વસ્તુનો ઉકેલ આવે તમારું શું માનવું છે કે આપણે બીજું શું કરી શકીએ આવીશે
સાચી વાત છે એકદમ જ સાચી વાત છે તમારી તું જોઈ શકે છે કે આજકાલ કચરા બી કચરો પેટીમાં નથી નાખતા માણસો ને તું કચરા નાખવાની જે જગ્યા હોય છે ને- ત્યાં કચરા પેટી આખી ખાલી હોય પણ એની આજુ આજૂ બાજુમાં આટલો બધો કચરો હોય ને કે જેની વાત ના પૂછ ઇવન તમે જોઈ શકો કે તમે બીચ પર જાઓ કે કા બહાર જાઓ તો તું જોઈશ કે ત્યાં બી આપડે શું કરે છે કે આપડે કોઈ ખાધું તો આપડે શું કરે તેનું જે રેપ રેપર છે જ અ વેસ્ટ છે એ બધું આપ આપણે ત્યાં જ નાખીને આવી પછી એના લીધે શું થાય છે એ ત્યાં ને ત્યાં જ પડી રહ્યું તો પછી એ પાણીમાં બી જતું રહી સમુદ્રમાં બી જતું રહી ને ઈવન ત્યાં સમુદ્ર ની અંદર જે અ અ ફિશ હોય એ એ એ લોકો ખાઈ શકે છે ને એ લોકોને નુકસાન થાય છે ને આના લીધે તમે જોઈ શકો છો કે પાણીનુ બી પ્રદૂષણ થાય છે ને એ પાણી ન પ્રદુષણ પછી ઈ એ જા જે જીવ જંતુ તો આવી રીતે પ્ર આવી રીતે આપણે આવું બધું ના કરવું જોઈએ મેં તો એક જ કેહું કે ધારો કે કચરા પેટી તમને દેખાય છે તો કચરો એ કચરા પેટી ની અંદર જ નાખો ધારો કે તમારી પાસે આજુબાજુ કચરાપેટી નથી દેખાતી તો તમારે શું કરવાનું તમારે કચરો તમારી સાથે લેતો આવવાનો તમારી ઘરની ઘરના અંદર જે કચરા પેટી હોય એની અંદર નાખી દેવાનો તો આપણે જો કઈ ના કરશું તો કોણ કરવાનું એટલા આપણેે શું વાત કરવું પડે ને મેં તો કેવું કે ગવર્મેન્ટ બી છે ને સરકારે બી જે છે ને એક નિયમ લાગુ કરવું જોઈએ કે ધાર કે તમે કચરા પેટીમાં કચરો ના નાખ્યો તો તમારે પાંચસો રૂપિયા ફાઈન આપવાનું ને આવી રીતે જો તમે સરકારે જો નિયમ લાગુ કર્યા તો આનું તો નિવારણ સારી રીતે આવશે ને બીજું એ કે કંપનીમાં બી તું જોઈ શકે કંપની વાળલા બી શું કરે છે બધો વે બ બ બધો કચરો જે બહાર નીકળે એ વહેતો પાણીમાં ના ના નાખી દે છે તો આના લીધે શું થાય છે વહેતું પાણી જે હોય જે નદીનુ પાણી છે એ બ પાણી ગંદુ થતું ચાયલું છે તો ત્યાં ત્યાં બી સરકારે છે ને એવો નિયમ લાગુ કરવું જોઈએ કે તમે અ જે પાણી બ બહાર આવે છે એનું કઈ અ નિવારણ કરો એને કઈ વયસત કોઈ બીજે જગ્યા કેે અ સ્ટોરેજ કરી મૂકો ખરે એવી રીતે તમે પાણી જો આ નદીમાં નાખશો તો એ પાણી બી નદીનું પાણી બી વહેતું પાણી બી ખરાબ થઈ જશે ને વાયુ પ્ર જલ પ્રદૂષણ થશે ને બીજું એ કે આજે વાયુ પ્રદૂષણ બી થાય છે એનું બી એ લોકોએ કઈ નિવારણ કરવું જોઈએ ને આવી રીતે તે લોકોએ કઈ સરકારે નિયમ લાગુ કરવા જોય શું કેવું માનવું તમારું
સાચું કહ્યું બેન તમે ને મને એવું લાગે કે કચરો તો કચરા પીટ ટી માં નાખીએ પણ આપ આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છે રેપર્સમાં કે પછી આપણે શાકભાજી લેવામાં કે ફળો લેવામાં એ પ્લાસ્ટિક સેલાઈ થી નાશ પામતું નથી એટલે તે વર્ષો સુધી જમીનમાં જ રહે છે અને પ્રદુષણ વધારતું રહે છે તો દરેક વ્યક્તિ રોજીના જીવનમાં પ્લાસ્ટિક નો ઉપયોગ થોડો ઓછો કરે ને કાપડની થેડી વાપરે કે પછી પેપર ના બેગ વાપરે તો તો બી મોટો ફેરફાર આવી શકે ને આપણે જો જોવા જઈ તો ઘરમાં પણ પાણી અને વીજળી બચાવવાની જો આદત વિકસાવીએ તો ઘણી વખત આપણે જરૂર વગર લાઈટ ચાલુ રાખીએ છે અથવા પાણી વેવા દઈએ છેએ કે આપણે છોડને પાણી આટલું બધું પીવડાઈ દે છે કે જરૂર હોતી નથી તો જયારે આ થોડું થોડું આપણે ધ્યાન રાખીએ તો મને લાગે કે ઘણું બચાવી શકાય આપણે પર્યાવરણને કઈ યોગદાન આપી શકાય બીજી વસ્તુ કે વાહનોનોો ઉપયોગ પણ જરૂરી હોય ત્યારે જ કરવું જોઈએ હવે નજીકના અંતરે ચાલીને જવું હોય કે તમારે દૂધ લાવવું હોય કે બટાકા લાવવું હોય કે મરચાં લાવવું હોય તો તેમાં તમે સાયકલનોો ઉપયોગ કરી શકો કા તો ચાલીને જઈ શકો એ પણ એક સારી આદત બની શકે છે જેનાથી પ્રદુષણ ઓછું થાયને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે તો સાચું કવું તો આજકાલ હવે સરકારને પણ જાહેર પરિવહનો ઉપયોગ વધારવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ જાણે કે પેલા બસ આવે આ તો મેટ્રો ટ્રેન જેવી સુવિધાઓ આવે એ બધી સેવાઓનો વધુ ઉપયોગ કરે માણસ તો રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી થશે અને તેનાથી હવાના પ્રદુષણમાં ઘટાડો થશે તો આ બધી વસ્તુ જો મને લાગે કે જો આપણે બધા કરીએ તો મોટા સ્તરે આ વસ્તુ ન ઉકેલ આવી શકે શું માન છો તમારું
એકદમ સાચી વાત છે તું જે કીધું ને એકદમ જ સાચી વાત છે કે તમે જો ધારો કેજ બજારમાં જો શાકભાજી કેવું લેવા જાાવ તો ત જોઈ શકે કે બધા શાકભાજી વાળ શું કરે કે જે બી શાક લે એની સાથે પ્લાસ્ટિકની એક થેલી આપી દે પ્લાસ્ટિક ની અંદર આ બધું શાકભાજી નાખીને આપી દે તો આવી એક એક એક એક એક એક કરીને કેટલી બધી થેલી તમારી ઘરમાં ભેગી થાય તો એના કરતા તો તમે જેમ કીધું તેમ કે તમે કાપડ ન ઉપયોગ કરી શકો પછી પેપર બેગ યુઝ કરી શકો તો એના લીધે જે બી પ્લાસ્ટિક છે મેં તો કેમ પ્લાસ્ટિક પર જ બેન્ડ કરવી કરી દેવું જોઈએ પ્લાસ્ટિક થેલી પર જ બેન્ડ કરવું જોઈએ અમુક દેશોમાં હું છે કે ત્યાંજ રાી પ્લાસ્ટિક યુઝ થતું નથી ને તે તું જોઈ શકી એ લોકોનું ત્યાંનું વાતાવરણ બી સારું રહી છે તો કઈ નહી આપડે પાછા મળશું કોઈ બીજા ટોપિક ઉપર ઉપર વાત કરશો તો આવજો ઓકે
ચોક્કસ ચોક્કસ આવજો